હલો
હા
અવાજ આવે છે મારો.
હલો
હલો કેમ છો?
બસ મજામાં તમે કેમ છો?
બસ મજામાં કેવું ચાલે જીવનમ?
સાલ
બરાબર હ તો આ એક કે આપડા જીવનમાં મૌમનું પણ મહત્વ છે અમુક લોકો ખબર મૌમ વ્રત રાખતા હોય છે તો મને વિચાર આવ્યો કે આપના જીવનમાં મૌનનું પણ મહત્વ છે.
હા સાચી વાત છે એ તો.
હા અને આપડે. હ માત્ર થોડા લાગે છે પણ ક્યારેક, બોલવું અને ક્યારેક શીખવામાં
સાચી વાત છે તો કે મોન એટલે માત્ર ન બોલવું જ નહીં પરંતુ યોગ્ય સમયે. યોગ્ય રીતે શાંત રહેવાની કળા છે એ તો,
હ એ તો સાચી વાત છે. આપડે શબ્દો સંબંધ બનાવી શકે છે પણ, યોગ્ય સમયે રાખેલું મૌન. અનેક સમસ્યા નો ઉકેલ બનાવીજ લાવી શકે છે.
સાચી વાત છે અને ઘણી વખત તો શબ્દ કરતા, મોન વધુ અસરકારક હોય છે.
હા એ તો સા અને કમ ઝડપ સ્પર્ધા અને સતત વાતચીત મોબાઈલ, સોશિયલ મીડિયા અને સમાચાર વચ્ચે આપણેે. સતત કંઈક બોલતા જ હોતા હોઈએ છીએ. સાંભળતા હોઈએ પણ પણ આ અવાજ માં આપણે રહેવું. અન ધીમે-ધીમે ભૂલાઈ રહ્યું છે. હકીકતમાં તો મૌન નબળાઈ નહીં પણ આંતરિક શક એનું પ્રતિક છે.
સાચી વાત છે. અને મૌન આપણને વિચારવાની, સમજવાની અને સાચો નિર્ણય લેવાની તક આપે છે. આવ ઘણી વાર આપણે જોઈએ છે કે લોકો કોઈ પણ કોઈ વ્યક્તિ આપણને કોઈક વસ્તુ કે ત્યારે આપણે તરત જ અહ આપણે જવાબ આપવાની તૈયારી રાખતા હોય છે. પણ એના કરતાં આપણે થોડું મૌન લઈ અને પોતાનો સમય લઈને શાંતિ થ થી જવાબ આપીએ તો એ નિર્ણય ઘણીવાર સાર સારો નીવડતો હોય છે.
હા એ તો સાચી વાત છે. અમુક વાર તો અહ આપણેે મૌન ના રહીએ તો એ ઝઘડા પણ સંબંધો બગાડતા હોય છે. ક્યારેક આપણે ઘરમાં વાતચીત કરતા હોઈએ અને આપણે સતત જ બોલતા રહીએ, ને આપણે ખોટા હોવા છત તા પણ આપણે અહ બોલતા હોઈએ અન મૌન ના રહીએ તો એ આપણા સંબંધો બગાડતું હોય છે.
સાચી વાત છે. એ તો ખૂબ જ સાચી વાત છે. તમારી કે ઘણી મૌન રહેવું એ વધારે અહ સમજદારીનું કામ હોય છે.
હા એ તો સાચી વાત છે. અને ગુસ્સામાં એટલે આવી સ્થિતિમાં આપણે મૌન શાંત રહીએ બધું ટાળીએ પછી આપણે શાંત થઈ ગયા તો આપણે સંબંધને સાચવી શકીએ છીએ, અને મજબૂત બનાવી શકીએ છીએ.
હા એ તો તમે સાચી વાત કીધી. અને કેટલીક વાતો શબ્દોથી નહીં, પરંતુ મૌનથી વધુ સારી રીતે સમજાવી શકાય છે.
હા સાચી વાત છે. અને ઘણી વખત આપણે સામેની વ્યક્તિને માત્ર પોતાની વાત કહેવાની તક જો આપણે જ સાંભળીશું તો એનો વિશ્વાસ પણ આપણા હા. મનુષ્ય શાંતિ થી સાંભ એના કારણે પણ આપણા સંબંધો
સાચી વાત છ
પોતાની શક્તિ
હા એ તો તમે સાચી વાત કીધી. અને કેટલીક વાર કોઈ આપ આપણે જોઇએ છે ઘણા વ્યક્તિઓ આપણે જ્યારે આપણી તકલીફ એમને કહીએ છે ત્યારે ખૂબ જ ઉતાવળા થઈને આપણને અહ એ પરિસ્થિતિમાંથી કંઈ રીતે બહાર આવવું એ બધું કહેવા લાગતા હોય છે. બટ ઘણીવાર એ મૌન રહીને આપણી વાત સાંભળી લે તો એ આપણને પરિસ્થિતિમાંથી નીકળવાનો ઉપાય આપવા કરતાં પણ વધારે મદદરૂપ થઈ શકે છે. કારણ કે ઘણીવાર આપણે મુશ્કેલીમાં હોઈએ
કાં તો પછી દુઃખી હોઈએ તો આપણને ખબર જ હોય છે ઉપાય કે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ. પણ એ સમયે આપણને વધારે તો કોઈ સાંભળવાવાળું માણસ જોઈએ છે જે શાંતિથી આપણી વાત સાંભળે તો ઘણીવાર મૌન રહીને સાંભળવું એ ખૂબ સારી વાત છે.
હા એ તો સાચું તમે અને થોડા સમય આપણા મૌનમાં વિતાઈ ગયા. તો આપનું જે સ્ટ્રેસ હોય છે એ પણ ઘણો ઓછો થતો હોય છે અને આપણું માઇન્ડ પણ એકદમ ફોકસમાં આવતું હોય છે. આપું જીવન શાંત રહે. બોલ છે ને આપણી એકાગ્રતા વધતી હોય છે.
સાચી વાત છે. અને અ ગુસ્સામાં અને ઘણીવાર અ મો મૌન આપણા નિર્ણય લેવામાં પણ ઘણી મદદ થતી હોય છે કારણ કે ઘણી વાર આપણે ગુસ્સામાં અમુક નિર્ણયો લઈ લઈએ છીએ. ઘણીવાર ખોટા એ પડે છે. કારણ કે આપણે ગુસ્સામાં આવીને કોઈ પણ વિચાર્યા વગર નિર્ણય લઈ લઈએ છીએ અને પછી એમાં કંઈક સારું થતું નથી પરંતુ જો આપણે થોડું મૌન રાખીને વિચારીએ અને વધુ યોગ્ય નિર્ણય લઈ શકાય છે એનાથી.
હા એ તો સાચી વાત કીધી તમે. અને આપડે અમુક વાર બધા સાંભળતા હોઈએ કોઈ માણસ છે એ ત્રીજી વ્યક્તિને લડાઈ કરતું હોય. તો આપણેે પણ પેલા શાંતિથી સાંભળવું જોઈએ. અને ઉતાવળમાં જવાબ ના આપવો જોઈએ કારણ કે આગળ જતા એ માણસ કદાચ સાચું પણ હોય શકે છે.
હા સાચી વાત છે તો તમારી અને એના લીધે પછી સંબંધોમાં પણ અમુક વાર તમે કીધું એમ સંબંધો બગડતા હોય છે. કારણ કે દરેક દરેક વાતનો તરત જવાબ આપ વો જરુરી નથી.
હ
કારણ કે ઘણી વાર આપણે મૌનથી ઝઘડો ઘટાડી શકીએ છીએ કે ટાળી શકીએ છીએ.
હા એ તો સાચી વાત છે. અને આપણે અપૂર્ણ માહિતી હોય આધી અધુરી માહિતી હોય. અને જો આપડે કોઈ પણ કરાઈ દઈ. તે વ્યક્તિને એમને પણ ખરાબ વસ્તુ કેવાય. અ આવી જાણકારી હતી આપણેે બોલી તો એ સમયે આપણે નહી રાખવું જોઈએ. કેમ કે કોઈ વ્યક્તિ આમ દુઃખી પણ થઈ શકતું.
હા એતો તમે ખૂબ સાચી વાત કીધી કે ઘણી વાર આપણા લીધે કોઈ આપણા આપણા બોલવાના કારણે ઘણીવાર બીજા લોકોનું મનદુઃખ થતું હોય છે તે શાયદ સારી વાત નથી.
હા સાચી વાત છે. અને આપડે અમુક સિચ્યુએશન કે અમુક અ સમય હોય ત્યારે મૌન રાખવું પણ ના જોઈએ. ત્યારે આપડે ધારો કે આપણે કઈ ને તો તો એની સામે અવાજ ઉઠાવવો જોઈએ એ જોઈએ ક્યાંક ભ્રષ્ટાચાર થતો હોય એની સામે બોલવું જોઈએ. કોઈ સાથે ભેદભાવ થતો હોય તો ત્યારે બોલવું જોઈએ, એમ કોઈને આપણે મદદ કરવાની જરૂર મદદની જરૂર છે તો તારે આપણે મોન રહેવું એ પણ યોગ્ય નથી. જોઈએ.
સાચી વાત છે એટલે એ શીખવું ખૂબ જરૂરી છે કે ક્યાં મૌન રહેવું જોઈએ અને ક્યાં આપણે. અવાજ ઉઠાવવો જોઈએ શીખવું ખૂબ જરૂરી હોય છે
હા એ સાચી વાત છે અને ઘણા મહાન પુરુષો એ મોન ને આત્મચિતાન અને આત્મવિકાસ ન એવું માનતા હતા કે મૌન મનને સ્થિર બનાવવું છે. નિર્ણય લેવામાં પણ મદદ કરતું હોય છે એ પણ સાચી વાત છે જો આપણે મૌન રહીને આપણા મગજ થી આપણે સિચ્યુએશન માંથી માર પણ આવી શકે
હા એ તો સાચી વાત છે અને અ મૌનના લીધે તો આપણું આત્મજ્ઞાન પણ વધતું હોય છે કારણ કે મૌન આપણને પોતાની ભૂલો અને શક્તિઓ ઓળખવામાં મદદ કરે છે અને એના લીધે આપણે પોતાની જાતને પણ વધુ સારી રીતે ઓળખી શકીએ છીએ. અને ધ્યાન અને યોગમાં પણ મનનું ઘણું મહત્ત્વ છે. આપણે જોઈએ છીએ. કે યોગ કરતી વખતે ઘણીવાર શાંતિ કેટલું શાંત વાતાવરણમાં યોગ કરતા હોઈએ છીએ. આપણે
હા એ તો સાચી વાત છે. અને આજ ના યુગમાં પણ મૌન નું ઘણું જ મહત્વ છે. સોશિયલ મીડિયામાં લોકો ઘણી વખત સંપૂર્ણ માહિતી વગર તરત જ પોતાનો અભિપ્રાય લઈ દેતા હોય છે. કે આ માણસ આવું છે. આમાં આવું હતું પણ એવું ના માહિતી સંપૂર્ણ જાણવી જોઈએ. પછી તેનો પોતાનો અભિ અભિપ્રાય લેવો જોઈએ. અને જો આપણેે આમ થોડુંક વિચારીએ, માહિતી તપાસીએ, અને પછી બોલીએ. તો ઘણી ઘેર સમજ અટકી શકતી હોય છે.
હા એ તો તો ખૂબ સાચી વાત કીધી.
હા અને માટે પણ મોન ઘણું મહત્વનું છે. કે આપણે અભ્યાસ દરમિયાન શાંત વાતાવરણ આપણી એકાગ્રતા વધતી હોય છે. આપણે સારી રીતે ફોકસ કરી શકીએ છીએ. ભણવાને લઈને. પછી પરીક્ષા માં આપણે મન શા શાંત રાખવું જોઈએ. ઘણા બાળકો છે. ટેન્શન તા હોય છે, કે મને કઈ આવડતું નથી, હું શું લખીશ. આમાં? પણ એવું ના અત્યારે કોઈ જગ્યા સાત જગ્યા જે બેઠ પોતાના મનને જો શાંત રાખો. તો થઈ શકતું હોય છે. આપણે સારીું એવી હિંમત મેળવી શકતા હોય છે. તમેધું ધ્યાન યોગમાં તો ત્યાં પણ મનનું ઘણું જ મહત્વ છે.
હા એ તો જ તમે ખુબ સાચી વાત કીધી. અને અ મોનના ઘણા બધા એવા ફાયદા તમે કીધા એમ આપણી એકાગ્રતા વધે છે. માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહે છે. ધીરજ અને સહનશક્તિ પણ વધે છે. અને સબંધોમાં ગેરસમજ પણ ઓછી થાય છે. અને સર્જનાત્મક અને વિચારશક્તિ વધે છે. આપણી
હા એ તો સાચી વાત છે. એટલે મૌને આમ પણ પરિપક્વ અને સમજદારી પ્રતિક છે. એટલે જીવનમાં જેટલું પણ મહત્વ છે. જ
હા સાચી વાત છે. અને મહાત્માં ગાંધી પણ દર અઠવાડિયે એક દિવસ તો મૌન પાડતા હતા. તેઓ માનતા હતા. કે કે મૌનથી આત્મચિંતન અને આત્મબળ વધે છે.
હા એ તો તમે મને સાચી વાત કીધી. ઘણાં એ વાંધો નઈ સારું સારું ચાલો
હા હા સારું ચાલ.
સ્વા